હા.
કેમ છો તમે.
બસ આ હમણાં જ જીમ ગયેલી હતી હમણાં જીમ થી આવી હજુ આ.
હા મારે મેં તમને એ કહેતો હતો કે મારે પણ એ જ વિચાર છે કે થોડું કેટલા દિવસથી કેટલા ટાઈમથી હું કસરતને એવું નહીં કરું મને ડૉક્ટરને વચ્ચે બતાવ્યો તો ડૉક્ટર કહે કે તમે સ્ટ્રેસ બોલેવો છો થોડું. એક્સરસાઇઝ તરફ ધ્યાન આપું કેમ કે તમે એક્સરસાઇઝ કરશો નહીં તો તમારી બોડીને પ્રોબ્લેમ થશે ને પછી બીજી બીમારી નાની ઉંમરથી ચાલુ થય જશે તો એટલા માટે જ મેં તમને ફોન કરેલો કે હું સ્ટાર્ટ કેવી રીતે કરું. કે જીમ ચાલુ કરું કે યોગા કરું કે જાતે ઘરે થોડું થ ટ્રાય કરો કે રનિંગ ચાલુ કરું વોકિંગને બધું તો તમે શું કરો છો જીમ જીમ જ જાઓ છો કે બીજું બી કય જાઓ છો.
સવારે થોડું વોકિંગ કરવા જાઉં છું વોકિંગ કરીને આવું પછી થોડું આપડે રિલેક્સ આપણને જરા જીમમાં જાય તો આપણને સારું લાગે એમ બીજા સાથે મળીએ બી ને આપડી થોડી ફિટનેસ બી વાંધો નહી આવે. ડઇટ પ્લાન બી આપણને બનાય આપે કે આ ખાવાનું આ ખાવાનું એટલે થોડું આપને બાકી આપડા ઘરે કરીએ તો આપડાથી કોઈ વખત રહી જાય કોઈ વખત નહી કરે આ આપડે પૈસા ભરેલા એટલે ના કમે આપડણે જવું જ પડે એના માટે મેં જ. ચાલુ કર્યું છે બાકી. કે હું રોજ થોડો વોકિંગ કરવા. જઉું છું વોકિંગ થી પણ આપડી હેલથ થોડી સારી રહી ખાવાનું પણ પચી જાય અને આપડું વોકિંગ કરી એટલે બધું પેટ બી આપડું ભરી ન લાગે ને પછી વોકિંગ કરીને પછી થોડું. ફેશ થ પછી જીમ જાાવ એટલે જીમમાં પણ મારે આ કસરત થોડી થાય હેન્ડ ની લેગની ને બધી કસરત થાય એટલે થોડી ફિટનેસ હેન્ડ ને લેગ પણ થાય ને લોકો મને ડાયટ પ્લાન ના આપે એ પ્રમાણે હું રોજ. ખાવાનું પણ ખાવું એટલે થોડું આપડે ફિટનેસ પર ધ્યાન અપાય એમ.
બરાબર મેં પણ એ જ જોતો હતો કે યોગા કેવું મારાથી જીમ વેઇટ ઊંચકવાનું મને બહુ એટલું ગમતું નહીં તો પહેલાં ઘણા કેવું કે કે તમે જીમ જાઓ ને પછી છોડી દો તો બોડી ડબલ વધતી જાય એટલે મારું પ્રેફરન્સ યોગાને જ છે કે. થોડું યોગા ચાલુ કરું તો કેવું કોઈ વાર ના જવાય તો ઘરે બી એટલીસ્ટ સૂર્ય નમસ્કાર કે એ રીત એ જો કરી દઉં તો બી થોડું એ દિવસનું ફિટનેસનું થોડું થઈ જાય પછી એ વિચારતો હતો કે રાતે જમ. જમીને વોકિંગ કરવા જઉં તો થોડું ફ્રેશ છે કેવું બધા જમીને જ જાય છે એમ કેમ સવારે ઉઠાતું નથી ને ઉઠીએ તો પછી છોકરાઓને સ્કૂલ મૂકવા અને એમાં જ ટાઈમ જતો રહે એટલે પછી તડકો તડકો આવી જાય છે એટલે તડકામાં વોકિંગ કરવાની મજા બી ન આવે.
હા એ તો છે કે તડકામાં તો નઈ મજા આવે સવાર ને એકદમ મોર્નિંગમાં જલ્દી ઉઠીને નીકળવું પડે બજ આપણને થોડું ફ્રેશ એર પણ મળે આપણને ને આપડે થોડું વોકિંગ પણ થઈ જાય બાકી આમ રાતના તો ખાઈને ચાલવા જાય વાંધો નહી આવે પણ આ સવારને બી આપણને થોડું ફ્રેશ એર મળે એના માટે હમણાં જ અમારા અહીં પણ બિલ્ડિંગની અંદર પણ યોગા ચાલુ કરી્યા છે ગવર્મેન્ટ તો લોકો જાય જ છે બધા લેડીઝ જે એવી રીના કે થોડું. બોડી બી આપડું મેન્ટેન રે અને રિલેક્સ થવાય બોડી ને એટલે સૂર્ય નમસ્કાર કરાવે છે પછી બીજા બધા બટરફ્લાય યોગા પછી આવી રીતના શાંતિ ઓમ કરાવે એટલે થોડી બોડી રિલેક્સ થાય છે. પછ લાઈટ મ્યુઝિક વગાડે પછી આવી રીતના એ લોકો લાફિંગ કરાવે લાફિંગ થેરાપી પણ એક બવ સારી થેરાપી છે કે આપને મન રિલેક્સ થાય લાફિંગ કરે તો આપણને થોડું હેપ્પીનેસ રહી.
હા સાચી વાત છે એ મેં પણ સાંભળ્યું છે કે લાફિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન એમ કેવી છે તે તે સાચી જ વાત છે કે કેવું આપણે એમ તો કઈ હસવાનું મોમેન્ટ આવે તો જ હશે તો આ રીતે કેવું લાફિંગ એક્સરસાઇઝ કરાવ ને તો તમે એ બાને હશો તો થોડું અંદરથી સારું લાગે ને સારું રહે પણ બીજું એ પૂછવાનું હત કે તમે તમે તો કરો છો એક્સરસાઇઝનું પણ તમારા છોકરાઓને નાના છે તો એ લોકોને બી અત્યારે ગરમીમાં ડાયજેશન પ્રોબ્લેમ થાય તો તમે એ લોકોને કઈ રીતે કરાવો કે કઈ રીતે એ લોકોને સમજાવો કે ચાલો તમારાથી તો જીમને એવું નહીં જવાય પણ તમે બીજી કંઈ પ્રવૃત્તિમાં ભાગ લેવ તો થોડું. તમારું ડાયજેશનને એ સુધરે ને તમે એટલીસ્ટ તમને સારું રેહ.
હા, એ લોકોને પણ હું એટલે સાંજે રોજ રમવા લઈ જાવ, એટલે થોડું એ લોકો પેલું શું દોડે એટલે થોડુંક ફિટનેસ રે, પછી આપડે યોગા કરતા હોય તો ટીવી પર કોઈ વખત યોગા મૂકી આપે તો એ લોકો પણ કરવા માંડે છે અથવા તો આપણને જોઈ ને કોઈ વાર એ લોકો યોગા કરવા માંડે એ રીતે, એ લોકો સ્કૂલમાં બી મોસ્ટલી કરાવતા જ છે યોગા, કોઈ દિવસ.